હલો.
હલો.
હલો, કેમ છો? કેમ કેમ છો? હું મજા માં તમે કેમ છો? હું પણ મજામાં છું. આજે હું વિચારું છુ કે ચાલ આજે આપડે ગમે તને ફિટનેસ પર વાતો કરીએ. હા ખુબ જ સારો ટોપિક છે, તમે મને એના વિશે થોડીક વાત કરશો?
હા હું તમને વાત
હા, હું તને વાત કરું છું હમમ.
શરીર
શરીર ના સ્વાસ્થમાં શરીર સ્વાસ્થ્ય શરીરમાં સ્વસ્થ મનો છે. આ કહેવત રમત-ગમત મહત્વ એક જ વાક્યમાં સમજાવી દેશે. રમત-ગમત એટલે માત્ર મેદાનમાં દોડવું કે, બોલવું કે, રમત હું એવું નથી એ એક જીવન જરી છે અને એટલે શરીર, મન અને વિચારો નું સ્વાસ્થ્ય હોવું.
શારીરિક રમત ગમત નું મહત્વ જોઈએ તો શારીરિક ના ફાયદા જોઈએ તો શરીરને મજબૂત
ને મજબૂત બને શરીર ને મજબૂત બનાવવા માટે રોજ તીસ મિનિટ રમવાથી હાડકા અને સ્નાયુ મજબૂત થાય છે.
અને રમવાથી લોહી નો પરિભ્રમણ સારો થાય છે. શરદી, તાવ જેવા રોગો જા થાય છે ને રોગ પ્રતિકારક શક્તિઓ વધે છે.
એટલે છે.
રમત ગમત થી આપણું શરીર થાકી જાય છે એટલે રાતના સારી ઊંઘ આવે છે. જયારે આપણે
જયારે આપણે
માન બો થાકેલા હોય ને એવું ત્યારે જયારે રમતા હોય ત્યારે આખો દિવસ આપણે આપણું શરીર થાકેલું હોય છે એને જયારે આપણે રાતના ઊંઘવા જઈએ એટલે આપણે સારી રીત
થાકેલૂ હોય સે એટલે જયારે આપણે રાતના ઉઘવા જયે
કબડ્ડી ખોખો માં એકલા જીતી શકાતું નથી એટલે સાથે મળીને મિત્રો સાથે રમ રમ રમવાનું શીખે છે. હાર જીત સ્વીકારવી જીવનમાં પણ ક્યારેક હાર મળે, ક્યારેક જીત. રમત એ સીકવે સે.
જે રમ રમ રમવાનું શીખે સે.
રોજ આપણે યોગા, કસરત કરીએ તો આપણા આપણું શરીર હેલ્ધી રહે છે અને આપણું મન તાજગી અનુભવે છે.
સે.
ટેન્શનો શું થાય છે? લોક ક પ્રેશર હોય ત વીસ મિનિટ બેડમિન્ટન રમી લો એટલે મન હળવુ થઈ જાય છે, એક રમત ગમત થી કાતો પછી જે પ
તેને
આપણને રમ જે મનમાં આવે તે રમવું જોઈએ જાય. કા તો પછી બેડમિન્ટન ખોખો કા તો થોડુ વર્ક કર માં ચાલી આવા એટલે આપડું મન હળવું થઈ જાય એટલે અને આત્મવિશ્વાસ વધે છે.
શું થાય છે.
મેચ જીતવાથી. જીતવાથી હું કરી શકું એવી ભાવના વિશે રમતમાં ધ્યાન આપવું પડે એનાથી ભણવા ધ્યાન વધે છે, રોજ આપણે અડધો કલાક ખાતા કલાક સુધી યોગા. કસરત કોઈ પણ રમત રમવી જોઈએ, તેથી આપણુંમાન હળવું અને શાંતિ અનુભવે છે.
એકસ્
રોજના આપણા રોજિંદા જીવનમાં બી રોજ એક્સરસાાઈઝ કરવી જોઈએ. ભારતમાં એવી ઘણી બધી રમતો છે જેમાં આપણે કબડ્ડી ખોખો લંગડી દોડક દ ગી દ આ રમતો માટે પૈસા ના જોઈએ બસ મેદાન અને ગામડામાં પણ આજે પણ આ રમતો જ જીવંત હોય છે. શું તમે આના વિશે મને થોડું કહેશો
એ હું જોઈ જાય. તો પછી બેડમિન્ટ
શું તમે મને એના વિશે કહેશો થોડુ.
હ ચાાલ
રમત ગમત એટલે શરીર અને મનને તંદુરસ્ત રાખવા માટે કરવામાં આવતી શારીરિક તિ એમાં તોડવુ ગદું બોલવ રમવું યોગા કરું બધું આવે છે, ખ ખેલો કે તો ખેલો ગઈ રમશો તો આગળ વધ
એ પ્
રમત ગમત ના
એવી ભાવના વિશે રમતમાં ધ્યાન આપવું પડે એનાથી હ ન રોજ આપણે